હો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય કૃષ્ણ બસ મજામાં કેમ છો તમે?
અમે પણ એકદમ મજામાં કેમ છે ઘરે બધા સારા તો છે ને?
હા બધા સારા કેમ છે તમારા ઘરના બધા સારા?
મારી ઘરના પણ એકદમ સારા જ છે અને તમને તો ખબર છે કે આજકાલમાં કેટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તો તે બાબત ઉપર જ મારે મતલબ તમારી સાથે થોડી વાતચીત કરવી હતી, કે હાલમાં તો એટલો બધો ટેકનોલોજી નો ઉપયોગ થઈ રહ્યો છે ને એ તમે વાત જ ના પુછો આપડે જો જેમ જે જગ્યા આપણે જઈએ તો એ જગ્યાએ એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે, કે આપણા કામને ખુબ જ વધારે એવું સરળ પણ બનાવી રહી છે. તો એ બાબત ઉપર વિચારીને આશ્ચર્ય થાય છે કે આપણે મતલબમાં બધું આગડી વધી ગયા, આપણે ખેતીઓ માટે જોઈએ તો ખેતીમાં પહેલા આપણે બળદગાડોનો ઉપયોગ કરતા હતા પરંતુ આજ, કર્મ ના આપણે કેટલા બધા સારા સાધનો ઉપયોગ કરીએ જેમ કે ટ્રેક્ટરથી આપણે, તરત જ મતલબમાં ખેતર ખેડાવી શકે પહેલા આપને એક ખેતર ખેડવા માટે, કેટલા બધા કલાક લાગી જતા પરંતુ તે જ ખેતરો આપણે મિનિટોમા, ખેતર ખેડાવી શકી છે તો જેથી કરીને મને તો ખુબ જ વધારે એવ સારું લાગે કે આપણો દેશ, ખૂબ જ વધારે આગળ વધી રહ્યો છે અને આપણે મતલબમાં, જે માણસો છે એ બધું કેટલી બધી ટેકનોલોજી પણ બનાવી રહ્યા છે એ બાબત ઉપર મને તો, ખૂબ જ વધારે એવો ગર્વ પણ થઈ રહ્યો છે.
હા તમારી વાત તો સાચી જ છે આપણે જોઈએ તો આપણે ખેતી કરતા હોય તો એમાં તો ખબર કેટલી નવી નવી ટેક્નોલોજી આવી ગઈ છે એમ કે જેમકે આપણે વાત કરીએ તો સેન્સર દ્વારા જમીનની ભેજ અને તાપમાન પણ માપી શકે. કહે છે અને સેટેલાઈટ તસવીરો દ્વારા પાકની સ્થિતિ પર નિરીક્ષણ થાય છે. છે અને આપણે જોઈએ તો ઓઑટોમેટિક સિંચાઈ પદ્ધતિની જરૂર મુજબ જ આપણે પાણી મળે છે અને મોબાઈલ કૃષિ નિષ્ણાતોની સલાહ મેળવી શકાય છે અને આપણે જોય ઈ નામ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આપણે પાક વેચી શકીએ છીએ અને ડિજિટલ તો પેમેન્ટની ખેતીનો વ્યહાર પણ સરળ રીતે આપણું બની ગયું છે અને આપણે જોઈએ તો આધુનિક મશીનોથી સમય અને મજૂરીની પણ બચત થાય છે ને ગ્રીનહાઉસ અને પોલીસ હાઉસ ટેકનોલોજીથી વસે વર્ષભર ખેતી પણ કરી શકાય છે ને બાયોટેકનિકલ રીતે આપણે વધુ ગુણાત્મક ગુણવત્તા તા વાડીઅને ર પ્રતિકારક વીજ તૈયાર કરી શકે છે અને આપણે જોઈએ તો હવામાનની આગાહીથી આપણે ખેડૂત તો અને યોગ્ય સમયે પણ વાવણી અને કાપણી પણ કરી શકીએ છીએ અને ટેકનોલોજીનો ઉપયોગથી ઉત્પાદન વધે છે અને ખર્ચ ઘટે છે જેથી આપણે ખેતી કરવું જોઈએને અને ખેડૂતોની આવકમાં પણ ખૂબ વધારો થાય છે અને આપણે જોઈએ તો ઓનલાઈન કૃષિની તાલીમ અને વિડીયો દ્વારા નવી ખેતી પદ્ધતિ પણ શીખી શકાય છે ને આપણે તો ખેતી કરતા રહીએ તો પાકને સંગ્રહ અને પરિવહન વધુ સુરક્ષિત અને ઝડપી બને છે. આપણે સ્માર્ટ ખેતી દ્વારા ઓછી મહેનત અને વધુ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન આપણે મેળવી શકાય છે ટેકનોલોજી દ્વારા
હમ્મ તમારી વાત એકદમ સાચી છે આપડે આ બધી વસ્તુ કરીને ખુબ જ વધારે સારી રીતના ટેકનોલોજી થી ઘણી બધી વસ્તુ કરી શકીએ આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે સવારમાં ઊંઘમાંથી જાગતા આપણે મોબાઈલ ફોન જોઈએ છીએ અને રાત્રે સુતા પહેલા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ આપણા જીવનનો મોટો ભાગ નો સમય કોઈને કઈ રીતે ટેકનોલોજી સાથે જ જોડાયેલો છે ટેકનોલોજી આપણા જીનને સરળ ઝડપી અને સુવિધાજનક બનાવી રહ્યું છે આજે આપણે ઘર બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણાની માહિતી મેળવી શકીએ છીએ. એક નાનકડા મોબાઈલ ફોન દ્વારા આપણે શિક્ષણ મેળવી શકીએ. છીએ બેન્કિંગ કરી શકીએ છીએ. ખરીદી શકીએ છીએ અને પોતાના પ્રિયજનો સાથે વાત પણ કરી શકીએ છીએ. શિક્ષણના ક્ષેત્રમાં ટેકનોલોજીનું ખુબ મોટું યોગદાન છે આજે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ દ્વારા દુનિયાના અ શ્રેષ્ઠ શિક્ષકો સાથે શીખી શકે છે ડિજિટલ પુસ્તકો શિક્ષણ વિડીયો અને ઓનલાઈન પરીક્ષાઓ શિક્ષણને વધુ સુલભ બનાવી રહ્યું છે હું તમને વાત કરું તો આપડણે યુટ્યુબમાંથી કેટલા કેટલી બધી વસ્તુઓ પણ શીખી શકીએ છીએ. અને સોશિયલ મીડિયાના મારફતે આપણે આખી દુનિયાની વાતચી પણ જાણી શકીએ છે પહેલા એવુંના હતું પેલા આપડે મતલબ વાતચીત ખાલી આપણા ગામ પૂરતી જ આપણે જાણી શકતા હતા પરંતુ હવે આપણે આખી દુનિયાની વાતચીત જાણી શકીએ. કે એ મને વસ્તુ ખુબ જ વધારે ગમે કારણ કે પહેલા તો આપણે ન્યુઝમાંને એવું જોતા તે જ આપણે સાચું માનવું પડતું હતું. પરંતુ હ આપણે તેને ડબલ ચેક પણ કરી શકીએ છીએ સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયોઝ રિલીઝ થતા હોય. તો જેથી કરીને પોતપોતાનો પોક્ક્ષ બધા રાખી શકશે પહેલા તો એવું હતું કે જે મતલબમાં અ ન્યૂઝ ચેનલ દેખાડે તો તે જ આપડે સાચું માનવું પડતું હતું પરંતુ સામે વાળો પક્ષ શું કહેવામાં એ એ આપણને ખબરના પડતી હતી પરંતુ હવે તો આપણને બધું ખબર પડી શકે છે. અને સામેવાળો પગ શું રાખવા માંગે પોતાની વાત તે પણ આપણે જાણી શકીએ છીએ અને તમને કરું આરોગ્ય શેત્રમાં પણ ટેકનોલોજી એ ક્રાંતિ લાવી છે. આધુનિક મશીનોના કારણે ગંભીર રોગોનું ઝડપથી નિદાન અને શક્ય બન્યું છે. ડોક્ટરો વિડીયો કોલ દ્વારા દર્દીઓને પણ સલાહ આપી શકે છે ઘણી એવી સર્જરીઓ આજે શક્ય બની છે. જે થોડા વર્ષો પહેલા કલ્પના બહાર હતી. ખેતીના ક્ષેત્રમાં પણ ટેકનોલોજી ખુબ જ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આધુનિક કૃષિ સાધનો ટબક સિંચાઈ પદ્ધતિ હવામાનની માહિતી અને ધ્રોન ટેકનોલોજી ના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થઈ રહ્યો છે વ્યવસાય અને બેકિંગ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી એ આપણું જીવન સરળ બનાવ્યું છે આજે પણ આપડે ઘરે બેઠા જે મોબાઈલ દ્વારા પૈસા ની લેવડ દેવડ કરી શકીએ છીએ. ઓનલાઈન ખરીદીના કારણે સમય અને મહેનત બંનેની બચત થાય છે. ટેકનોલોજી ન ઉપયોગ મનોરંજન ક્ષેત્રમાં પણ વ્યાપક રીતે થઈ રહ્યો છે ફિલ્મો સંગીત ઓનલાઈન ગેમ્સ અને વિવિધ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આપણે સરળતાથી મનોરંજન મેળવી શકીએ છીએ. તો જેથી કરીને આપડણે ખુબ જ વધારે એવો ટેકનોલોજી નો ઉપયોગ કરી શકીએ છીએ.
હા તમે જેમ કીધું કે આજકાલમ ટેકનોલોજી તો ખુબ પ્રમાણમાં વધી ગય છે ને આપણને જો ઘર બેઠા આપણને જોબ એવું કઈ કરવું હોય તો આપણે સરળતાથી આપણે કરી શકીએ કેમ કે આજકાલ ટેકનોલોજી એટલી કંઈ વધી ગઈ છે ને આપણે પાસે જો આપણા પાસે સીવિ સ્કીલ હોય ને આપણને જો આવડત હોય તો આપણે કઈ બી વસ્તુ કરી શકીએ છીએ ઘર બેઠા આપણને જો બેંકમાં કંઈક કામ હોય કંઈ સુધારો હોય એ બધું કરવું હોય તો આપણે ફોનમાંથી કરી શકતા છે ને આપણે જો એમ જોબ એવ કઈ કરવું હોય તો આપડે બી ઘરે બેસીને આપણને જો કોમ્પ્યુટર બધું આવડતું હોય તો આપડે એ બધું બી ઘરે બેઠા એમ જોબ કરી શકીએ છી ને આપડણે સારામાં સારી ઇન્કમ કમાવી શકે છે એટલે મેં તો એ જ કેવું છે કે આજકાલ આપણે ત્યાં જોઈએ તો ટેકનોલોજી એટલી વધારે પ્રમાણમાં વધી ગયેલી છે. જે લોકો તો સ્માર્ટવર્ક વધારે પસંદ કરે છે ને આપણા તો સ્માર્ટવર્ક વધારે છે કેમ કે આપણે જો સ્માર્ટવર્ક વધારે કરિયે તો આપણી ઈન્કમ બી વધારે થાયને આપણને એમ વધારે કામ પણ નહીં કરવું પડે ને તે વધારે સારું છે ને આપણે એમાં જોઈએ તો આપણને ટેલી ને ટ્રિપલ સી એ બધું કરવું જોઈએ જેથી આપણે મતલબ સારું ટેકનોલોજી પણ આવડી જાય તો આપણે સારા એમાં સારી જોબ બી કરી શકીએ ને ઇન્કમ બી વધારે કમાવી શકીએ ને આજકાલ આપણે જોઈએ કે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે તો આપણે ઘરે બેઠા બધું કામ ઇઝીલી કરી શકતા છે ને આપણે જોઈએ તો ફોનમાં બી કઈ બી વસ્તુ જે આપણને જોવું હોય તો આપણે તરત મતલબ બધી વસ્તુને જોઈ શકીએ ને આપણને મૂવી એ બધું બી જોવું હોય તો તરત આપણા ફોનમાં આવી જાય ને આવી જાય છે ને આપણે જોઈ બી શકીએ છીએ. અને બીજી વાત તો જો ટેકનોલોજી એટલી બધી ગઈ છે જો આપણે કંઈ ખાવું હોય કઈ મંગાવવું હોય કે ઓનલાઈન શોપિંગવું કરવું હોય તો આપણે ઘર બેઠા કરી શકી છે ને તે લોકો આપણા ઘર સુધી આપીને જાય આપણને એમ બી નથી કે આપણે કેશ આપવું પડે ને આપણે તો મતલબ ઓનલાઈન બી ડિજિટલ પેમેન્ટ દ્વારા આપણે એમ બધું કરી શકે છે પેમેન્ટ એટલે આજકાલ તો એમ જોયએ તો ખુબ જ સારું બની ગિયું છે.
હમ તે જ તો એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ એ બધું પણ વાપરી શકીએ અને જેથી કરીને ખુબ જ વધારે એવું આપડે સારું કરી શકીએ ટેકનોલોજી ને કારણે પરંતુ તમને ખબર છે કે બધી વસ્તુના બે પાસાઓ હોય છે જેથી કરીને ટેકનોલોજીના ઘણા બધા ફાયદા તો તેના કેટલાક બધા પણ ગેરફાયદા પણ જોવા મળે છે ટેકનોલોજીના આટીસય ઉપયોગ આપણને આળસુ બનાવી શકે છે. આજે ઘણા લોકો કલાકો સુધી ફોનનો ઉપયોગ કરે છે જેના કારણે આખો માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ પર ખરાબ અસર પડે છે સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવાના કારણે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ઓછો સમય પસાર કરે સે. બાળકો પણ બહા... અ મતલબમાં બહાર મતલબમાં જટા નથી અને સે ને ઘરમાં જ પોતાના ફોનમાં લાગી રહેતા હોય છે તો તેથી કરીને આપડે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તે આપણને ખુબ જ વધારે એવું આડસુ પર બનાવી રહ્યું છે. સાયબર ક્રાઈમ પણ આજના સમયમાં એક મોટી સમસ્યા બની રહી સે. ઓનલાઈન છેતરપિંડી, ડેટા ચોરી અને, ફેક ન્યૂઝ જેવી સમસ્યાઓથી બચવા માટે ટેકનોલોજીનો, સમમાજદારી પૂર્વક ઉપયોગ કરવો જરૂરી સે. આપણે યાદ રાખવું જોઈએ કે ટેકનોલોજી એક સાધન છે જીવન નથી, ટેકનોલોજીનો ઉપયોગ આપડા વિકાસ માટે. હોવો જોઈએ, તેના ગુલામ બનવા માટે નહીં. ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી સે. જેમ કે મતલબમાં આપડે વાત કરીએ તો મોબાઈલ અને ઇન્ટરનેટનો મર્યાદિત ઉપયોગ કરવો. ઓનલાઈન સુરક્ષાનું ધ્યાન રાખવું, ટેકનોલોજીનો ઉપયોગએ શિક્ષણ અને વિકાસમા... ટે વધુ કરવુ, પરિવાર અને સ્વાસ્થ્ય માટે પૂરતો સમય ફાળવો, નવી ટેકનોલોજી વિશે. સટત શીખતા રહેવુ. મિત્રો ટેકનોલોજીએ... મતલબમાં ભગવાને દ્વારા મતલબ આપવામાં આવેલી બુદ્ધિનો એક.. સુંદર ઉપયોગ છે, જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો માનવ જીવનને, વધુ સુખી, સુરક્ષિત અને સમુદૃઢ બનાવી શકીએ સે. આજે આપડે જાણીએ સે કે ટેકનોલોજીથી આપડે. ચાંડ ઉપર, મંગળ ઉપર પણ પહોંચી ગયા સે. તો જેથી કરીને ટેકનોલોજી તો ભવિષ્યમાં એનથી પણ વધારે વધી જશે અને આપડે એટલી બધી વસ્તુ એવી કરી શકીશું, જે આપડે હજુ સુધી વિચારી પણ નથી. તો જેથી કરીને મારે તો એ જ કેવું સે કે ટેકનોલોજી વધે. એ પણ સારું અને ટેકનોલોજી મતલબમાં બધા કહે સે કે જોબ ખાય સે પરંતુ આપડે તેની સાથે નવી-નવી જોબ પણ બનાવતી હોય સે. અને બધા લોકોએ ટે જોબ પ્રટિ એવું પરિવર્તન થતું રહેવું પડે. હું તમને વાત કરું તો ટેકનોલોજી પ્રત્યે જો આપડે પરિવર્તન ના થઈએને. તો આપડી હાલત એકદમ નોકિયા કંપની જેવી થઈ જાય, નોકિયા કંપની પહેલા ખુબ જ વધારે ફેમસ હતી અને તેમનો ફોન ખુબ જ વધારે એવા ચાલતા હતા, ટો જેથી કરીને ભારતના એક-એક ઘરમાં નોકિયાનો એક-એક ફોન ટો હટો જ. પરંતુ જયારે મતલબ એપલે પોતાનો સ્ક્રીનટચ ફોન લોન્ચ કર્યો. તો ત્યારે સેને અ નોકિયા કંપનીએ તેમને પોતાને પર્યટન કરવું સમજ્યું નહીં, અને ટેકનોલોજીમાં પરિવર્તન ન લાવતા તેઓ આજે ખુબ જ વધારે પસાડી રહી ગયા સે અને બીજી બધી કંપની જેમ કે વિવો, ઓપો, ઓપો, રિયલમી અને એવી બધી કંપનીઓ તેમથી આગાળી ની નીકળી ગય શે. તો ટેકનોલોજીમાં આપડે પરિવર્તન લાવું પણ એટલું જ જરૂરી શે, કારણ કે, તમને ખબર સે કે ટેકનોલોજી એય જાય જાતા દિવસે બદલાયા જ કરે સે, તો જેથી કરીને તેમાં આપડે પણ તે હિસાબે. પરિવર્તન લાવું જોઈએ, જેમ કે તમને વાત કરુ તો જયારે ચેટ જીપિટી નવું-નવું લોન્ચ થેલું હતું. તો ચેટ જીપીટી ખુબ જ વધારે વાગાડી વધી ગેલુ હતું. પરંતુ જ્યારે ગુગલ એપ પોતાનું જેમેનાઈ પણ લોન્ચ કરી દીધું, કારણ કે તેમને ખબર છે કે જો અમે પણ આ રેસમાં આગાળી ના વધીશું, તો અમે પણ પસાડી પડી જશું, તો જેથી કરીને શેને આપડે પણ તે હિસાબે આગાળી વધવા માટે ટેકનોલોજી જે હિસાબે ચાલે સે તે તો ટે હિસાબે આપણને પોતાને મતલબમાં તે હિસાબે અ આગાળી વધાવું જોઈએ.
હા, તમારી વાત એકદમ સાચી છે કે આપણને સમય સાથે આપડામાં બી આપડને પરિવર્તન કરવું જોઈએ જેમ કે આ મેં જોયુ તે બધી વસ્તુમાં આપડે જો સ્ટડી એવું બધું બી નઈ કરે તો આપડે ખૂબ પાછળ રેય જવાના કેમ કે આવ આવતા સમયમાં તો બધા જે લોકો મતલબ આપ વાડા મતલબ સ્કીલ હશે આપડને મતલબ ભણતર આ બઉ સારું રહેશે તો જ આપડે મતલબ કંઈ બી જોબ કરી શકીએ, કંઈ બી મતલબ કામ કરી શકીએ કેમ કે આજ કલ બધું ટેકનોલોજી એટલું વધારે વધી ગયું છે, જો આપડે બેંકમાં બી કસી જઈએ તો આપડે ભણેલા રહેએ તો જ બધું આપડે ફોર્મ એ બધું બી ભરી શકે કેમ કે આપણે એ ભણેલા નઈ રેશું તો આપડે એ બધું કઈ વસ્તુ આપડને આવડશે તે નઈને આપણે જો આજકાલ સ્ટડીની જ વાત કરીએ, તો સ્ટડીમાં બી કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે. કેમ કે આપણા જ બધા કોલેજમાં બી આપણને જો પ્રોફેસર લોકો જો સ્ટડી કરાવે છે તે લોકો બી આ બદલે પ્રો-પ્રોજેક્ટર પર એ બધી સ્ટડી બી કરાવતા હોય છે, ને સ્કૂલથી લઈને બધી જગા મતલબ પ્રોજેક્ટર પર જ આજકાલ ભણાવામાં આ હોય છેન તે વસ્તુ ખૂબ જ સારી છે કેમ કે આપડે તે વસ્તુ જોઈને મતલબ સમજી જોઈને વધારે સમજી શકે ન આપડને વધ મતલબ એમનો અભ્યાસમાં સારું પડે એટલે આ પડે એ બધી વસ્તુ તો ખુબ જ સારું થઈ ગઈ છે.
ઈ વાતો તમારે એકદમ સાચી છે જેથી કરીને આપણે ટેકનોલોજીનો ઉપયોગ તો શીખવું જ જોઈએ ચાલો આપણે પાછા વાતચીત કરીશું આ બાબત ઉપર
હા સારું ચાલો